બસ મજાઓ. તમે કેમ છો?
બસ, અમે પણ બી મજામાં, સૂતી હશે? શું કરો હવે, કામ? પતિ ગયો, સૂઈ ગયા છે હવે.
હા, તમારે વેલું પતિ જાય ને? એટલે હા. તો આજે, જો આપડે છે ને, તો આપડે કેવું છે ખોરાક જે બનાવીએ છે, અન્ન નો બગાડ ન કરવું જોઈએ, એના વિશે થોડીક વાત કરી લે. હા, કારણ કે અમે હું હમણાં જ, જો હવે હમણાં, એક ફંક્શન માં ગયા હતા, તો ત્યાં અમે જોયું, એટલે મને આ ટોપિક ઉપર જરાક વાત કરવાનું મન થયું. કે મેં જોયું કે ઘણા લોકો કેવું કરે, કે ડીશમાં ભરી ભર ભરી ભરીને લઈ લે, પછી શું કરે, કે ખવાય ની. તો એ જોઈને મને એમ થયું. હા, તો એટલે મને. હું કે, આ લોકો જો પછી કેવું થાય, કે બધું ફેંકવામાં જ જાય, તો મને એમ થયું કે, ના, આપણે કેવું કે જરૂર જેટલું જોઈએ ને, એ
જેટલું જ લેબસ, ભલે તમે દસ વખત લો, બાકી જેટલું જોવો ને, એટલું તમે ઘરે એવું કરો છો, રોજ? ઘરે કેવી કદર કરો તમે? તો બહાર બી કરવાની એને, બધે એટલું બધું વેસ્ટ તો ન થાય ને? વધારે પબ્લિક જીમે છે ને. મેં ભી એવું, મેં ભી એવું જોયું છું ઘણી જગ્યા. હ, બધા માણસ કેમ આપણે બફર સિસ્ટમ હોય, તો બધા થાળી ભરીને લઈ લે, પછી એક જગ્યાએ બેસણ જગ્યા સી ખબર. પછી આવશે કે નહી આવશે આપણે હાથ બાકી એ એટલી બધી તમને ખબર નહી કે બધું એવું પછે. તને નહીં સારું લાગે તમે આમ બગાડ કરો ભલે તમે થોડો થોડો લો. ભલે તમે દસ વખત લો બાકી જોવે જેટલું લો અનાજ અનાજ કઈ કઈ કેટલી મોટી ચીજ છે એના ઉપર ઉપર તો આપણી આખી જિંદગી ચાલે છે. ઓ નહીં હોય, તો આપણે મરી જઈએ.
હા, અને એવું છે કે, જો આપણા દેશમાં
આજ બી લો, અનાજ માટે તો કમાવવું પડે એને.
હા, હા, અને આપડે કેવું કે, એના આપણા દેશમાં કેટલા ગરીબ લોકો છે. તો એને બિચારાઓને મળતું નથી, એને જમવાનું મળતું. નથી, અને આપણે ખૂટું કચરામાં ફેકીએ. તો એ. આમ કેવું છોકરાઓ માટે આખી ડીઝ ભરી લે અને પછી આમ કોઈ કંઈ ખાવાનું હોય નહીં ને પછી.
ઘણા માણસ એવા હોય જ અને દુનિયામાં એવા માણસ વધારે છે.
હા. એટલે આમાં તો કેવું હોય કે જો આપણને જોતું હોય એટલું જે વસ્તુ જ આપણને એમ હોય કે આપને ભાવે છે એજ વસ્તુ લેવાની અને થોડી થોડી જ લેવાય. પછી બીજી વખત ભલે નને લેવા જઈએ જો હવે તો આપડે કેવું હોય છે કે પેલું બુફેજ હોય છે. તો આપણે જાતે જ ત્યાં બેસીને જમવાનું હોય જાતે જ લેવાનું હોય. તો પછી આપણે એવું. હા તો આપણને જે ભાવતી હોય એટલી જ વસ્તુ લેવાની ઓછી લેવાની. પછી પાછું જ જઈને લઈ લેવાનું હોય છે પણ હજુ લોકો સમજ તા નથી.
ઓ સિસ્ટમ ક્યા ને બધા શહેરો અમારા ગામડામાં તો શું છે કે અમારે બધા બેસા લે. બેસાડે ને પસે પોતે એ જાતે. હાલવા આવે છે અમ અમે પોતે જાતે નઈ લેતા. તો એના માટે અમારે એટલું બધું એટલું બધું. એટલું બધું બગાન ના થાય જ આપણે એક રોટલી જો તો એક જ મૂકીએ આપણે દો કીધું એ તો કે તમે પેલા આ ખાઈ લો હું પાછો આવ છું રાઉન્ડ મારે ને એવું કે છે. લાપસી હોવે ને તો આ લાપસી એટલી મૂકીને આપણે થોડી ઓર મુકો તમે આ લઈને હું પાછો આવશું રાઉન્ડ મારે એવું કેતા હોએ. તો અમારા ગામડામાં શું એટલું બધું બગાડ ના કરે. શેરો શું શું કે કે બધી વસ્તુ. કેટલી બધી વસ્તુ બનાવે છે હવે તો એના માટે પપલી મંડી. પડે લેવા માટે એના માટે કે આપ. પછી હાથ ને આવશે કે નહી આવશે તો બધા પહેલા થારી પૂરી ડીશ ભરી લે પશે એને ભાવતો નહીં હોય. તો પછી બગાડ મે જાય ને તો કેટલો એવાને એવા કેટલા માણસ આવતા હશે કેટલું બધું બેસ જાય. એનાથી હાલો તમે એટલું બધું વ્યર્થ ના કરો ગરીબ માણસ ને આલો તો આપણે કેટલું બધું પુણ્ય.
હા એ પેલું જો આખે ને આખું સારું. હા એટલે આપડે ઘરે એવું જ. કરવું જોઈએ કે રસોઈ આપડે કેવી હોય કે માપસર ની જ બનાવી જોઈએ. ઘણા લોકોને અમે અહીંયા જોઈએ છેએ કે ઘણા લોકો ઘર ઘરે કેટલી બધી રસોઈ બનાવીને.
હાચી વાત મેં ભી જોઈ લજો કેટલા દાળ ભાત બનાવ. તે બધું પાછું સવારમાં કચરામાં ડા નાખશે.
કચરામાં નાખે અથવા તો પ પેલા તો કેવું અમારે અહંયા બધા ગાયોનેને બધા આપ. પણ હવે શેરોમાં કેવું કે હવે ગાયો કોઈ હોતી જ નથી. એટલે પછી બધું. કચરામાં જ ફેંકવાનું થાય તો પછી એના કરતા જો એવું વધેલું હોય ને. તો અહીંયા કોઈ જગ્યા એવા ગરીબ લોકો હોય એને આપી દેવું જોઈએ. કાં તો અમારે રેલવે સ્ટેશન એવા ભૂખ્યા લોકો બેઠેલા જ હોય તો ત્યાં.
અમાર તો ગામડામાં શું કરે તમે દાળ ભાત બનાય ને તો ભાત બના્યા હશે ને તો પડ્યા હશે તો હવારે વગારેને ખાઈ લે ભલે રોટી લી પડી હોને તો ખાટી છાસ નહી હોતી છાશ મે ભીગુંને કાંદો. આપીને મારા ગામમે તો ખાઈ લે આ બી બહુ સારી લાગે તમાન તો.
તો એ હું પણ એવું કરું છું જો અમને એવું બધું ત્યાં અમારા ઘરમાં એ બધાને એવુ ભાવે છે એટલે. અમારા ઘરમાં એ જો કોઈ પણણ વસ્તુ આપણે કદાચ નિ સારી
મેં કોઈ દડે નહીં બગાડતી મા બધું મારે એવું જ મારે કોઈ દાડે વધે ને અગર સાવર આપણે ભાતવી પડ્યાય તો એવું કું પરોટા બનાવી દઉ ના કુબીર નો શાક પડ્યો હોય ને ઓ બી આ માળ ન પુરઠા કરી દઉં બાકી કોઈ દાડું બગાડ ના કરું કે અનાજ આપણે કઈ તરતથી આપણા આદમીલોને મહેનત કરવી પડે આપણે ઘેર બેઠું કૂકર ભરે ભરેને બનાવું બગાડવું ના હોય
ના ના એ જે આપડ અન્ન ઉગાડવા માટે જે ખેડૂતો છે એની કેટલી મહેનત
તો એને કેટલી મહેનત પડશે બેચારાને ચોમાસાનું પાણી પડે તો ખેતી થાય ને.
હા પાણી પડે તો ખેતી થાય ને પછી જો ઘણી વખત પાક કો ઈભો હોય ને વરસાદ થઈ જાય તો બિચારાઓને બધું બગડી જતું હોય છે તો એ લોકોને અને એમને એમ ખેતી નથી થતી એ તો બધું કેટલી બધી મહેનત થાય છે કે તડકામાં એ લોકોને કામ કરવું પડે હા તડકા માનીમાંય કામ કરવું પડતું
ને પ ચારસો ચારસો રૂપિયા મજૂરી છે વાળવાની ઘેઉ વાડવાની ચારસો રૂપિયા મજૂરી છે. એક માણસની ચારસો રૂપિયા મજૂરી છે તો આપ દસ દસ વીસ વીસ માણસ લઈને જાય કિસાન લોકો તમે ગેઉું પાકી જાય ને વાળવા માટે અમે જોઈ છે ને અમે ગામડામાં રહીએ તો
હા એટલે એ બધું આપડે બહુ ધ્યાનમાં રાખવું ખું જોઈએ અને એ
કરવી જ જોવે વાવા જેટલું જોવે એટલું લેવાનું ને ઘરે આ આ બધી ધ્યાન કે રસોઈ માટે બાયરોનું ધ્યાન રાખવી પડે આદમી તો ખાલી આપણે કમાવાનું પૈસા સામાન લાવવાનું હોય પૈસા હાલવાનું મહેનત કરવાનું બાકી ઓવ બધું આપને ધ્યાન રાખવાનું કેટલું આપણે જોવે બે માણસ છે તો કેટલું બનાવ આપણે
હા અને આપડે કેવું આપડા બાળકોને આપણે શીખવવું જોઈએ કે ભાઈ જો જેટલું તારે જોતું હોય ને એટલું જ તારે લેવાનું
અચી વાત હે.
હ તો એઈ મોટા થઈ ને પછી અન્ન નો બગાડ નહી કરે ને આપે આપણે એને જ પેલા શીખવવું પડશે અને ખાસ કરીને મમ્મીઓ એ જ શીખવવું પડે જો પપ્પા તો હોય કે ના હોય ઘરે એ તો બધા બહાર કમાવા ગયા હોય
હું બધું કરું છું દા દાળ બી પડી હોય ને તો મારા છોકરા સુ કહે છે. મમ્મી દાળ પડીે બારે ના ફેંકતા આપણે પ્રોટા બનાવી દો એને સુ છોકરો ને બધી ખબર છે મમ્મી તો એલું કરે બહાર નહી નાખે તો છોકરો બધી સવાર રાત્ર રઈ કે કહી દ મમી દાળ વસેલી હોતી તો હવારે પરોઠા બનાવી લેજો એવું હવે
હા હા ના ના અમે એવું જ કરીએ ભાત હોય તો એના મુઠિયા કરી દઈએ
હાચી વાત હૈ. ને આપણે બગાડ બી નહીં થાય ને આપણે આપણે મુ ભાતનાને મુ તીયા બને તો કેવા સરસ બને છે.
હા છોકરાઓને ભાવે ખરા એમ એટલે આપડે જયારે ખોરાક વધેલો હોય ને એમાંથી આપણે બીજી કોઈ પણ આઈટમ બનાવી દઈએ હવે તો છોકરાઓને જો પરાઠા અને આંત ચાઇનીઝ પરાઠા ના અંત એ ભાવતું હોય તો એમાં બધા એવા મસાલા નાખીને તો બનાવી દઈએ એટલે એ લોકો ને આમ સારું એ લાગે
હાચી વાત હૈ.
તો એ જ એટલે આજે આ બધું મેં જોયું ને એટલે મને એમ થયું કે ના ના આ ટોપિક ઉપર થોડોક વાત કરીને તો સારું એટલે
તમે બહુ વાત કરી તો એવી તો ને આ એવા માણસને જમવા બે છે કેવું પડે આપણે એટલું બધું બગાડ તો તમારે કેવું તો કે કેમ તું ખાલી ખોટું તમારે ઘરે તું રોજ એવું કરતો હશે
હા ના ના એ લોકોને પછી ત્યાં ઊભા હોય ને તે લોકો બધા એવું જ કીધું પછી તો
એના માટે અમે ગમે જે ને આમ જે જમવા બેીએ તો કેટલા માણસને બેઠા ગણિત જગ્યા ઓછું પડી જાય કેમ કે તમે પ પચા માણસનો બણવીએ ને તમે એટલો બધું લઈને તમે બગાડ કરો તો બે ત્રીસ માણસ તો થાયને વીસ માણસ તો ઓછું પડી જાય ને
પાછળ ઘટે જ ને હા એટલે જ એજ એજ અને ના પછી તો ઘણા લોકો બોલે એમની શરમ આવતી હતી કે ભાઈ આટલું બધું મેં લઈ લીધું પણ
તન તીન કિલાસ સંગા તે લેન બેચશે એવું બધું ના કરાય બધાને બધાને આવું જોવે એક જ વાર મલે તું સારું બધાને બધાને આવજો ગમેમે
હા અને આપડે તો કેવું છે હવે તો એટલું બધું જમી નથી તા પેલા તો કેવા લોકો આમાં વધારે આપડું એટલું કામ રેતું હતું ને એટલે બધું જમાતું તો હવે તો આપણેે થોડુંક ખાઈએ ને ત્યાં તો
રોટલી ખાય તો બી બે રોટલીને થોડા ભાત લે તો બી ફૂલ થઈ જાય
હા એટલે જ એટલે આપડે પેટ ભરાઈ જાય એટલે આપણને ખબર જ છે કે
ને રાત્રે તો અમ આપણે હલકો ફૂલકો ઓછું ખાવું પડે રાત્રે તો ઓછું જ ખાવાનું જેટલુ ઓછું ખાતો ને તો આપણા શરીર માટે સારું કેવાશે
હા એજ ને બપોરે સારું એવું જમાનું જે પેટ ભરીને જમવાનું હોય તે સવારેને બપોર જમાય બાકી સાંજે તો એકદમ હલકું હલકું જ જમવાનું હોય અને માપે
હા
હા એટલે આમાં માપનું જ લેવાનું ને માપે જ બનાવવાનું જો આપડે ખાસ ધ્યાન રાખવાનું હોય કારણ કે આપણે સ્ત્રીઓ એ જ રસોઈ બનાવવાની હોય હા આપડે જ ધ્યાન રાખ હોય કે આપણે આટલું બનાવીશું અને આટલું થઈ જશે એટલે ખાસ આપણે
મજા આ તમારી સાથે વાત કરવાની પણ ગમ્યું બી છે એમાં શીખવા બી મળ્યું છે ને અમે હંમેશા બધાને એવું ખબર પડવી જોઈએ કે અનાજની બહુ કિંમત કરવી અનાજ ના બગાડ કરે
હા સાચી વાત ચાલોલે ભલે ભલે હા રાખો જય શ્રી કૃષ્ણ